હલો.
અવાજ આવે છે મારી?
હ
હા, કેવુ છું બેન? તમે એવું. હા, અવાજ આવે છે ને? આવે છે, એવું કેવું છો, બેન કેવું છો તમે? ખવાઈ ગયું?
હવ.
એવુ શું છે તમારા ગામમાં મોસમ કેવો છે?
એકદમ મસ્ત છે, પાણી નો મોસમ.
વરસાદ આવે છે તમારે તય?
હા, વરસાદ એક બાર પડી ગઈ.
હમ્મ.
બારીક બારીક આવે છે.
હમ્મ પાત્રો પાત્રો એવું કે હા હા.
તમારતય?
કઈ ન વરસાદ વાવ તો નહી .
એયા .
હમ્મ . એું કરો છો તમે હવે .
કઈ નઇ વરસાદ ની વાત દેખે છે.
ના એ નહી.
કઈ નહી એજ્યુકેશનમાં.
તેવ .
હમ્મ.
હ હારું છે.
હમ્મ મારું છે.
ખઈ લીધું તમે?
હમ્મ હાય કોલેજ બલ હતી.
એવું!
હમ્મ.
હમ્મ. હોય બીજું તમારે તો એવું કાર ચાલે છે.
કઇ નહી વરસાત ની વાત દેખે છે, ને અ અ ખેતર વગેરે ના કામમાં ચાલુ છે. હમ્મ.
મા પાસે ફાર્માર જ ફાર્મ છે.
હા એ છેમ!
એવું સારું છે, અ અમારી પાસે બી છે
તને સુૂતા કરે કે વિશ્રનીતી?
હા ના અમે શોતા કરો છે.
એયા! હા આવું છે, સ્તા કર હા સ્તા કરે છે. છતા કરે તોઓ કઈ ભી સમજે નથી.
હા બરોબર બોલો છ અમે બી ઘરે જ કરી લે છો
ઘર ના કરે ફે દુસરા બિસરાને દવ તો પઈ સમજતું નથીતી પઈ હ અને વરસાદની વાત દેખે વરસાદ બી કઈ આવતો નથી
છે ને અમે બી વરસાદની રાહ જોઈએ છેીએ પછી કઈ આવતો નહીિ
આઈ જાયને એકગ બેતા તો સારું થઈ છે હા અને એ જે ગરમી છે ને એ બી ક કમી થાય છે
હા હવે આમા તો ટેમ્પરેચર છે મ્ હવેમે જો બ
હ ખુબ ટેમ્પરેચર છે ગરમી ભી કેટલી થાય હા ખુબ જ શમ છે ભઉ પ ભ જવા આવતું નથી. એટલુ ટાઈમ થઈ ગયો છે. હમ.
કુલર અને પંખા અને તે એસી વગેરે તો આખી રાત દાડો ચાલુ રહે.
હા, મારું બી એવું જ છે ને
હ. એવું કઈ ગરમી. હા, ગરમી સહેન નહી થતી ને. હમ. વરસાદ આવીઈ જાય ને, એ બારીક બારીક આવે છે એ ભી ને કઈ કામ નહી. જો એક કલા દો કલા જો આવી છે ને, એ બહત મસ્તક કામ કરી.
હા, એ વધુ ઠંડુ નાખે છે. બધું ઠંડુ વાતાવરણ થઈ જશે પછી.
મસ્ત લાગે છે. અને બાહર ફેરવાનું મજા ભી આવે છે. હવે, ગરમીનું કેમ પસીનો થાય ને. - મજા નઈ આવતી. હ મોસમ બી બધો ખરાબ છે ને
હા હા.
પણ વરસાદે રીમજીમ બારીક બારીક આવે ને પહી હા. એ રીમઝીમ બારીક બારીક લાવેને પછી એ જાસ્ત ગરમ થાય એવું. વાટેને કે હા, આવું જ નથી જોઇએ આપણે વરસાદ એવી આવું જોઈ ને કે બે એક કલાક
હા, એ તમે બરોબર બોલયા મે એજ કેતો આવું જોઈ તો પછી એક દોડ કલાક આવું જોઈએ. પછી એવું રીમઝીમ આવે છે ને તો
જાસ્ત ગરમ થાય છે અને અને ફાર્મર ને બી તો તેટલું જ લાગે ને એવું રીમઝમ આવે તો તે કંઈ કામનું નથી. હમ. અને ઉંચાનું પાણી મળે છે ત્યારે તે ફાર્મર નીટ રહેે છે ને? હમ, એવું રીમઝીમ આવે ને પછી ફાર્મ બીબટીક ઉલેટટે ખરાબ કરી જાય. તે પેકા બેઠા ખરાબ થઈ જાય ને પછી તેવા તેટલા માટે.
કેવું?
હા, અને એવું આવડાના સિઝનમાં તો એવું થઈ જાય છે ને. અ બારીશ આવે આવેને એકદમ બંધ થઈ જાય આવે, એવી બંધ થઈ જાય ને કે પીકનું ભીનુ નુકસાન કરે અને જો પછી એવી આવે ને કે, એમ બી આવે તો પીકનું નુકસાન કરે ને એમ બી આવે તો પિકાનું નુકસાન કરે.
એવું એ તમે બરોબર બોલે છે.
તે છાડાબીડા બટું તૂટી જાય છે ને એટલે માટે પણ બારીશ ન બટો મોસમ ખરાબ થઈ ગયેલ છે ક્યારે બી બારિશ આવે છે, ક્યારે બી મોસમ બને છે.
હા હવે અમા તો બધું સાફ મોસમ છે પણ અમારા આજુ બાજુ છે ને તો એ બધો એ પાણીનો મોસમ છે.
હા હાઈવે છે પાણીનો મોસમ પણ ક્યાં પડતો નથી.
હા.
પડી જાય તો ખુબ સારું થઈ જાય.
હા એક છે ને પછી
હમ બધા લોકો હમ બારીશની વાત દેખે ને તો ક્યારે આવેને ક્યારે નહી.
એ પહેલાં લોકો કહેતા હતાા ને જૂન લાગ્યો કે બારિશ આવે છે.
હલો હલો. હેલો. હલો. હલો. હલો. હલો. હેલો બોલો મે અવાજ નથી આવતો.
હા થોડો એ રેન્જ નો પ્રોબ્લેમ છે.
બબર એ પેલા લોકો બોલતા થા ને કે જૂન લાગ્યો કે બારિશ આવે સાજ જૂને એવા એવા માટે બોલતા છે જે પહેલાં લોકો હા હવે તો કઈશ હું નારદો નીકળી ગયો. પૂરો થઈ ગયો ને એ સેવટ સેવટ લાગ ગયો. ક બારિશનોો તત તો પતો ભી નહી છે.
તો બી નહી
હમ અને આ વા ફાર્મર કર ના જનારા લોકોને તો સન ખુબ ભઘરા એ
હા એ જની જોડે એ જની જોડે પાણી ને હોય છે એમને બહુ તકલીફ છે આવીધ.
તેને તો ભો બટ બટુક એક ખરાબ કરી દેને હમ.
એ જોુ કે બ બધું બાકી હોય સ લગાડવાનું બાાગકી છે એ બધું દેનાતા
હા એ લોકો ભરોસા આપેલા કર દે ને પ ઉપર ન પાણી ક દેવ ન પાણી આવતી નતો બ હાર ખરાબ થઈ જાય ને ટીકા
પેલા લોકો આ કેમ ઝાડા વગેરે બી બઠા તોડી નાખે જંગલ બંગલ એટલા માટે પણ કેમ ખરાબ પાણીનો બી સિઝન બધો અલગ થઈ ગય ક્યારે ભી આપણા ક્યારે ભી પાણી પડે. કા ભરોસો નહ તનો ક્યારે ભી આવે કેટલો બી આવે પૂર ભી આવી જ આવે એટલો બીય તેનો કઈ ભરોસો નહી અ લોકો બોલતા હતા પાણી આવતું ને આવતો નથી એવો આવે કે બો પીકા ખરાબ કર દ્યો આય. હમ બધું ખરાબ કર દ તે કઈ કામનું નથી કઈ જ્યારે કામ રહે તો ખુબ જ ભ એક નંબર કામ થાય. હમ એ દીસરા લોકો ન તો ખુબ જ જેનો પિતા તે ન રહી ને તેનું તો ખુબ જ નુકસાન થાય તો બઠો બીવારો લેવાનો તે કરવાનો લગાડનો તેનો બટો ખર્ચે બટું નુકસાન થાય ને. પા જ ને હોતું ત પિકને તો બધું નુકસાન થશે. એ લોકો તો ઝાડા બીડાં બી તો હા જેટલી ગેરજ છે તેટલી ઠીક પણ એટલા તોડું નહીં જોએ જેટલા તોડી લ તેટલા તમે લ હોયને તો બધલું સારું થશે. હા તો આપના વખતે એટલા પ્રોબ્લેમ છે આગલા ને તો કેટલા પ્રોબ્લેમ ઉભા રહે.
હા ના ઓક્સિજનમાં બી ઓક્જ
કહી આ એડા હા નાડ ઉચ્ચ ઉચ્ચ પર્વત જે હતા તો ઓક્સસીજન ક મીઠાાઈ જાય ને
હા ને તો એ બી બહુ બધા જાઝાડા ર છે પણ ઓફિસ કી થઈ જવાનું એ કારણ છે
તે નહીં ઝાડાનો પ્રભાવ કમી રીત થાય મોટા મોટા પર્વતની માય પાર પડો રે ને અને પછી ઝાડા વગેરે કઈને ર રહેતા એટલે ઓક્સિજન કમી પડે યું રહે તો મ્પચર બી બું ઠંડુ વાતાવરણ નું રહે ને એટલે એ તો હમ બઠો પાણી નો મોસમ રહે તય આ હાઈ આપણા હાઈ તો નહી રે એટ બું ગરમી એટલું ફોર્ ફાઈવ ડિગ્રી ટેમ્પરેચર કઈ રોજનું એ કમ કમ થોડી તો આપ સા સંધ્યાકાળ પાંચ જ જો નીકળે ભ અને ટેમ્પરેચર ચેક કરો તમે મોબાઈલમાં તો પસ્તીસ છતીસ એવું દેખાડે અ હા ના આવેઢ હઈ પી ચાલીસ છે હ કમીજસ્ત થાય તે જેમ જેમ ટાઈમ જાય તેમ તેમ અને યોવાની બધા એવ રીમઝમ પાની આવ્યો ને ભાઈ ખૂબ જ ગરમ થાય આવડા તો
બહુ થાય પછી પાણી આવશે ને તો એના તો ફોર્ ટુ ફોર્ટી થ્રી થઈ જવાનો છે ટેમ્પરેચર
એક એ એક બે તન કલાલ જો પાણી આવે ત ખૂબ ભારે કામ થઈ જાય બધા લોકોનું બી ભારે કામ થાય પિક ન ભી નુકસાન થું ને જે ગરીબ ગરીબ લોકો છે ને એમનું તો ખુબ જ ફારી કામ
હેલો હ હ એ લોકો ના હેલો અવાજ આવે હેલો